તો
કેમ છો
મજા
બરાબર બસ મને પણ બહુ સારું જુઓ મેં કીધું ઘણા સમય થી વાત નથી કરી તો આજે તમારી સાથે વાત કરી લઈ અ શું ચાલી રહ્યું છે જીવનમાં તમારે ઉતાર ચઢાવને ઘરમાં પણ બધા કેવા છે
ઘરમાં તો બધા સારા છે હવે વારે વરસાદે એટલે હમણાં હવે બજાર ના કામ કરવા છે છે મારે આટલા ત્રણ ચાર દિવસ આપડે બધા ઘરમાં જરા વરસાદ બહુ જ પડ પડ્યો હતો કઈ જવાનું નહીિ ક સાવવા અટવાય ગયા હતા એટલે બધા બજા છે એટલે હવે વરસાદ હમણાં તો આવતો નથી એટલે મેં કીધું ચાલ જરાબ ઘરમાં શું છે શું નથી જ જોઈએ બજાર માંથી તમારું શું ચાલે છે
બસ તમે કીધું એ વાત બઉુ સાચી કીધી વરસાદ હમણાં થોડું કાલનુંું થોડું હળવું પડી ગયું છે બે ત્રણ દિવસ તો આમ એકદમ જ આમ અંધાર જેવું ને આમ વરસાદ આવેને થ ઝરમર ઝરમર ક્યારેક બહુ જ આવે તો એજ પરિસ્થિતિ હતી કપડાઓ બે દિવસ સુધી પડ્યા હોય ને ઘરમાં જ્યાં જવો ત્યાં કપડાં આ કપડાં એમ થાય કે સુકાતા નથી કપડાં પછી તો બસ બહાર ન સામાન લેવો કરવો એવીજ રીતે મારે પણ સમય નીકળી જતો હોય છે પાછું બાળક નાનું હોય ને એટલે એમ થાય કે ડબલ કામ થઈ મ મહેનત વધી જાય આપડી એમ કામ અધુરા પડય ર ઘણી વાર કામ પૂરા થાય નહ થાક લાગી જાય અ એ બાબતે મને હવે યાદ આવે છે કે આમ જે તમારું શરીર હોય એમ કહી શકાય તો એ શરીરને જે બધા પ્રોટીન વિટામીન્સ ન્યુટ્રીશનની જે જરૂર હોય છે તો તમે એ બાબતે તમારા શરીરની આમ કાળજી રાખો છો ખરા આમ તમે એવું ખાવા પીવાનું કોઈ એવી ડાયટ લો છો કે એવું કઈ ખરું તમે જે શેર કરવા માંગતા હોય
એ એવી કોઈ મારી ખાસ ડાયટ નથી પણ હું ઘરનું હું સાદવાનું ખાઉં છું અને એક જે હોય છે એમાં એ ટે ફોરેન એવું બધું કઈ નથી આપડા ઈન્ડિયામાં જે આપણને સસ્તા છે સીઝનમાં એવું બધું સિઝનમાં જ હવે આપણને વરસાદમાં અમુક સા ભાજી વરસાદમાં મળે છે તો એવા એવા ફ્રૂટ્સ કાય તો. અને રોજ ન આપણું સાદું જમ જમવાનું ટાલી નાસ્તો કરવાનો રાતના જલ્દી આઠ વાગ્યા સુધી જમી રહેેવાનું. અને પ્રોટી ફથી પણ એને માટે ખાલી ડ્રાયફ્રુટ આ્રાય કરીને રાખું છુંને એવું પછી આપડે દૂધ માંમીલ સવારે નાસ્તાની સાથે લઉં છું ુલકો જેવો ફાવે એવી રીતે કલાક તબિયતને માટે અને ઉમર પ્રમાણે સારું છે કેમ કે હવે કામ જરાવું ને બધું જરાવું ઓછું થાય છે
તો આપડે ચાલતા રહેવું હોય તો અડધો એક કલાક ચાલુ જરૂરી છે માર સોસાયટી માં ચાલો તમા મારા એ બધું કામ હું કરું છું હવે આમાં સ્ટ્રીક એવું કઈ નથી આમાં જે ફાવે હોય છે તે જેટલું શક્ય હોય છે. એ કેમકે પછી એવું કઈ કરી આપડે નિયમ બનાવીએ તો પછી એ પણ નિયમ ને એવું બધું કઈ નથી. પણ હું જરૂર થપના જરૂર કરું છું
બિલકુલ તમારી બહુ સાચી વાત છે. હું પણ મને નથી લાગતું કે એટલું બધું મારું હેલ્થ નું ધ્યાન રાખું છું તમે તો તો પણ ઘણું બધું વિશેષ વાત કરી કે ખાવા પીવામાં કાળજી રાખવી આ તેને એમ કે મારે તો હમણાં પરિસ્થિતિ અને એમ કહું કે સમયના એવા દોર માંથી નીકળું છું. કે જ્યાં બાળક નાનું છે એટલે ઓલમોસ્ટ બે વર્ષ જેવું છે બાળક એટલે શું છે કે હમણાં પૂરેપૂરું કોન્સન્ટ્રેશન છે ને બાળક ઉપર હોય છે. એટલે ધ્યાન જ નથી દેવાતું આપણા ઉપર તો સાવ જ ન દેવાય ખાવા પીવાનું જે એમાં એ કેવું મમ્મ રસોઈ હમણાં બનાવી દે કેમ કે મને પગમાં ઈંજરી થઈ હતી થોડો ટાઈમ પેલા તો મને બહુ આમ ઉભું રહેવાની નહી અલાઉડ નથી તો રસો એ સાસુમાં બનાવે. પછી ઘરના કામ ને એવું તો હું બેઠા બેઠા કરી લઉં વળી થોડું આરામ કરી લઈએ. જે હોય તે ખાઈ પી લેવાનું આવું સ્પેશિયલ તો મને એ નથી સાંભળતો કેું ફ્રૂટ ખાવાનો ટાઈમ હોય બધું પણ ઓલું કે ને ક્યારેક આળસ આવી જાય ક્યારેક બાળકની પાછળ ખાવાનું ભૂલી જવાય. ને એવી રીતે પરિસ્થિતિઓ ઉભી થતી હોય એટલે ખાવામાં તો બહ ધ્યાન નથી વ્યાયામ ન ને પેલે બહુ જ કરતી હતી હું નાની હતી થોડી કુમારી થઈ પછી જેમ આપડે એલ્ડર થાય તો ત્યારે બધું જ કરતી યોગા વ્યાયામ બધું પણ હવે તો સમયની સાથે બધું જ છૂટતું જાય છે. એટલે જ મેં તમને પૂછ્યું કે તમે એવું શું કરો છો કઈ બની શકે કે મારા માટે કઈ એમાંથી ઉપયોગી વસ્તુ હોય. કેમકે મને નથી લાગતું કે હમણાં જે સમય ચાલી રહ્યો છે એમાં હું કઈ મારા માટે ધ્યાન આપી શકું. અ એવું કઈ ખરું કે જે તમે મને એના ઉપર કહી શકો કે ભાઈ તમે આ વસ્તુ કરું. તો કદાચ શરીર નું પણ ધ્યાન રહે ને ઘર પણ સંભાળી શકાય એમાં કોઈ ટીપ્સ. તમે દેવા માંગ છો ખરા?
હું તમને એટલું માટે ટાઈમ કાઢવો એ બધું તમારી પરિસ્થિતિ અલગ તમારી પ્રાથમિકતા તમારું બચ્ચા લાય નથી એ તો આપણેે કામ કરવા
અ શું આપડે કરી શકીએ કે જયારે આપણું બચ્ચા સઈ ગયા છે, ત્યારે આપડે આ આપડે માટે તમે કહ છો કે તમે ઓલરેડી આટલા તો તમે યોગા કરતા હતા તો જયારે આરામ છે જ તે વખતે જરા આપડે કરી લીધું તો તમારે જવાબદારીઓ વધી ગઈ છે અને હજુ વધવાની છે કેમકે હજુ તમારો બાળક બેેલું તો બહું ઘણો ટાઈમ તમારે એને આપલે એને માટે તમારે પ્રમાણે અને પોતાની જે આપણા સ બેસિક જરાક દસ દસ દસ મિનિટ આ દિવસમાં તો એ તમારા માટે સારું રહેશે એટલે કેમકે જરૂરી છે કેમ કે બાકી બધી જ છે, એમાં તમને કોઈ રજા નથી આપ
ભણવાનું જ છે પણ એ બધું કામ આપડે ક્યારે કરી શકીએ જયારે આપડણે પોતે સ્વસ્થ મામાંનતાથી બંને થી આપણે શક્તિ આપડી વ્યવસ્થિત છે શાંત છે. આપણે ફરીઓ વ્યવસ્થિત નિભાવી શકીએ છીએ ને આપડી પણ પછી ચીડચીડોને
આપે આપડે ખીજવાય જઈએ આપણે એ બધું પ્રોબ્લેમ થાય છે, આપણને સંભળવાની હોય છે, અને આપણને પોતાની પણ આપણે શારીરિક શક્તિ સારી રને બહુ કંટાળો આવે છે. પણ મારા બચ્ચા નાના હતા ત્યારે તો હું વા જ કર જય્યારે એ લોકો સુઈ જાય ત્યારે બાકી બધા કામ બાજુ એ રાખીને જરાક આ જરાક થોડો જેટલું પોસિબલ છે. દસ મારે માટે પોસિબલ છે એટલું કરો તો એ તમને મદદ થશે. એવું મ કે હ મારા પોતાની વાત પરથી તમને કરું છું કેમ કે ટાઈમ કાઢવો તો બહુ જાાળીને આપશે નહીિ કે દસ મિનિટ આ તમારી છે, આપણેે આપડે પી જ શીખવું પડશે એવું મને લાગે છે.
હમ હમ તમારી વાત બહુ સાચી છે. અને મને લાગે છે કે ખરેખર હું એ ટાઈમ કાઢવા પણ માંગુ છુ, ઘણી વખત તો કેવું થઈ જાય છે, કે આપણે ચાતા હોય કે આપણા વિશે વિચાર કરીએ પણ પછી બાળકને જોવીએ ને એટલે એમ થાય કે ચલ ને છોડ ને કેમ કે મેં એવો પણ સમય જયારે હજુ આતો થોડી એમ કે મોટી થઈ બે વર્ષ જયારે સાવ નાની હતી એ એમ થાય એક સેકન્ડ નજર ચૂકી ગયા ને તો દુર્ઘટના ઘટી ગઈ હજુ એવું છે, પણ એમ કે પેલું તો શું નાનું બાળક ચાલતા શીખે પડતા આખરતા બેસવામાં તો ત્યારે તો એવું જ થતું દસ દસ દિવસ થાય તો માથું ધોવાનો સમય ના હોય માથામાં કોમ કરવાનો ટાઈમ ના હોય ઇફેક્ટ અરીસામાં મેમે મોઢું પણ ક્યારે જોયું એવું પણ મને યાદ ના હોય. હજુ પણ આપણું આપડી એમ કે પોતાની કેર કરવી હોય ને તો આપને સમય ના ચડે કેમ કે હવે બાળક એ સ્ટેજ ઉપર છે. કે ભેગું ભેગું પોતે પણ બધું કરતું હોય છે, કેમ કે મને યાદ છે વેક્સિંગ કરાવું થ્રેડિંગ કરાવુ તો ઘરે આવીને આપડી લેફ્ટ રાઈટ ચાલુ થઈ જાય મારી ઉપર પ્રયોગો ચાલુ થઈ જાય. છેલ્લે બાકી ઘરના સદસ્યો ઉપર એટલે બાળક હવે જમાં છે કે બધું કેચઅપ કરતું હોય છે. એટલે મારે પૂરી રીતે એનું અ ધ્યાન રાખવું જ પડે એને બધું હજી તો તમે જેમ વાત કરી બહુ લાંબો સમય છે મને પણ ખબર છે. પણ એમ થાય કે આપણેે એ જવાબદારી નિભાવી શકશું નહી નિભાવી શકી આમ કેવી રીતે? ક્યારેક એમ છે એ બહુ ચેલેન્જિંગ છે એમ આપણા માતા પિતા એ તો મોટા કરી દીધા. અને ઘણું બધું એમ કે એ લોકો એ મતલબ હવે નિવૃત્ત થઈ ગયા એવું કહી શકુ પણ આપડો હવે એ સમય આવો છે, ક્યારેક રિયલાઈઝ થાય કે ભાઈ ના કેવી રીતે મોટા કર્યા હશે ક્યારેક બાળક જેમ સામું બોલે ના ગમે આમ તમે સમજી શકો એ બધી ભાવનાઓને તો વિચાર આવતા હોય એમ થાય કે ભાઈ શું કરશું કેવી રીતે કરશું તમે કેવી રીતે આ બધું પાર પાડી દીધું હું મને એ જાણવું છે.
અમારા મારી પણ કઈ એક્સ પી કેમ કે બધા આપડે જયારે નાના હોય ચાલો આપડે મોટા થઈ જઈએ જલ્દી જલ્દી આપડું બધું સંસાર ચાલુ કરી દઈએ અને ફ્રીડમ આપ આપણને મળી જાય ને આપણે આપણા જેવુ બધું થઈ છે ત્યારે એક એક જવાબદારી વધતી તી જાય છે, આપણને ખબર પડે છે કે અરે આ કઈ બહુ એટલું સહેલું નથી જેટલું દેખાય ખાય છે. છે એટલે તે તો નિભાવી તો પડશે જ આપણને એટલે એ એ ભગવાનની કૃપાથી મારે મદદ સારી હતી મારા સાસુબા હતા. અમારી અમે બધા સાથે જ રેતા હતા. એટલે મારા માટે મળી જતો હતો. અને અમે બધાએ એકમેકની ડ્યુટી વેચી કાઢી હતી અમુક જણ ને આ કરવાનું છે અમુક જણે બારું બાવાનું કરી કરીને અમે બધું મેનેજ કર્યું છે પણ છે તો આ બો બવ ડિફિકલી વાત નથી કેમકે કછુ એ બહુ મોટી વાત છે અને બહુ ચીકરીનું કામ છે કેમ કે આ આજકાલ શોથી બહુ મસ્તીખોર હોય છે તો તમે કીધું એમ દુર્ઘટના ઘટવાના અને દુર્ઘટના ઘટવાના ચાન્સીસ છે. તમે જરા તમારી નજરઈ આવવાના ચાન્સીસ બહુ વધારે રે હોય છે. લાક અટેન્શન આપ પૂકાતવું આપડે બાળકની આજુબાજુ જ રહેવું બઉ જ જરૂરી છે. શારીરિક અને માનસિક બહુ થાકી જવા. અમુક આ આયુષ્યમાં આપણે જેમ જેમ વધતા જઈ છ, મોટા થાય છે. તેમ આપણી જવાબદારી છે. પણ ધીમે ધીમે આપી જાય છે અને ધીમે ધીમે આપડે કરતા કરતા બધું શીખી પણ જઈએ છેએ. એટલે બહુ ટેન્શન અને સ્ટ્રેસ લેવાની
હમ્મ, એટલે મને લાગે છે કે આ બધી વસ્તુ મને ઘણી ઉપયોગી થવાની જ છે. તો ચાલો તમે આટલો સરસ મને એક્સપિરિયન્સ શેર કર્યો અને સમજાવ્યું. એ બદલ તમારો ખુબ ખુબ આભાર અને ફરી પાછા કઈક નવા વિષય સાથે આપડે મળીશું.
ચોકસ ચો. હા.